હેલો! હેલો!
હેલો!
કેમ છો?
બસ મજામાં.
ને એવું
છે
હ અ
હેલો! કેમ છો મજામાં?
મજામાં જ છે ને અમે ભી. તમે મજામાં હોય તો અમે કેમ નથી.
અવાજ નથી આવી રહ્યો તમારું.
તમે મજામાં હો તો અમે કેમ નથી થવાના એવું.
હા, હા, બરાબર છે. આજે આપડે શું ટોપિક ઉપર વાત કરીએ?
બોલો તમે ભી બોલશો ચાલશે. મેં ભી બોલીશ ચાલશે.
હા એ વાત બરાબર છે. આજ આપડે આાજે આપડણે ખાવાના બારામાં વાત કરીએ.
ઓકે. ઓકે. બહુ એકદમ ખતરનાક ડુંડ્યું છે તમે ખાવાના બારામાં.
હા, આજ આપણેે ખાવાના વાત કરીએ કે આપણે શોકરો માટે, આપણા માટે ઘરનું ખાણું મતલબ બરાબર છે. એટલે બહારનું ખાવું આવે ખવાડવાનું નહી છોકરોને.
એ જ છે ને.
હા એટલે હોટલો નું ખાવાનું
તો એમને આપડે બહારનું ખાવાડ છે તો એમને તબિયત બિગડે છે બરોબર
હા તબીત બીગડે છે બીમાર થઈ જાય હોટલો નું ખવાનું બરાબર નથ નથી બનાવતા આપણે ઘરમાં બરાબર બનાવી શકો શુદ્ધ પાણી યુઝ કરો
કરો એ પાણી ખરાબ યુઝ કરે છે એ લોકો
હા એટલે આપડે છોકરા બીમાર પડે આપડે બીમાર પડીએ
પડીએ અને શું કે છે એ અને કેમિકલ નાખે છે એ મંચુરિયન વગેરે માં
બરાબર છે એટલે આપડે બીમાર પડો ને મારું કેવાનું મતલબ એ છે કે આપડે આપડે છોકરોને બધાન ઘરનું ખાવાનું આપીયે એમ હમ
એ છેને
મારૂ કેવાનું મતલબ આ એવું છે તમારું કેવું બરાબર છે ને મારી વાત બરાબર લાગી ને.
હા બરાબર લાગી ને છોકરાનું પેટ ખરાબ થાય છે. બહાર નું ખાઈ ખાઈ ને
હા બીમાર પડે છે. એટલે મારૂં કેવાનું મતલબ આ છે કે આપડે અ છોકરો ન બારની વસ્તુ અપાઈ જ ને
હમ
જે દરેક બનાવો આપડે એ ઘરનું બનાઈને છોકરોને આપવાનું.
એજ છેને
હા
આપડે જો ભણાવશુ સારુ હારુ ભણાવશું નેતો આપડે ઘરના છોકરા બી હારા રેશે અને આપડા બધા ફેમિલી બી સારી રેશે કારણ કે એક કોઈ કોઈ લોકો છે ને તો કોઈ કોને કોને ડાયબિટીસ છે કોઈને કોઈને અલગ અલગ પેશન્ટ છે ને
બરાબર છે
એના માટે પછી આપણી ઘર આપણી આપણી રીતે બનાવશું તો હારું બનાવશું.
આપડે એવું નઈ કે હોટલમાં બધે મંચુરિયનમલે ત્યાં આ મલે છે તે મલે છે એ વસ્તુ આપણે ઘરે બી બનાવી શકીએ
હ એ તો આપણે એકદમ હરખી રીતે બનાઈ શકીએ પણ આપણા લોકો બનાવતા નથી
હા એ બનાવ એટલે આપડે એ દરેક વસ્તુ બહાર મલે છે એ આપણેે ઘરે બી બનાયીને છોકરોને આપી શકીએ
અને જેટલું ખાવ એટલું ખાઈ શકીએ છીએ
ખાઈ શકીએ ને આપડે છોકરા તંદુરસ્ત રહે બરાબર રે બીમાર ના પડીએ ને બધા સારી રીતે રે આપણે છોકરાને બાર ના જે આપણે ખવડાવો ને એટલે છોકડા બીજે દિવસે જ બીમાર પડી જાય
હા એ જ છે ને એ જ છેને
અમારે શું બરાબર છે ને મારી વાત
હા એ બરાબર છે તમારી વાત તો
ગમે તેને છોકરાને હોય કે આપડે હોય એ દરેક વસ્તુ આપડે ઘરે બનાય ખવડાવવાની
એજ છે ને
બારની વસ્તુ જરાય નઈ ખવડાવવાને એટલે પછી બીમાર પડે હોસ્પિટલ જાઓ શું મતલબ પેટમાં બધુ ગરબડ થાય
એ જ છે ને ઘણા લોકોનું પેટમાંથી જલતું નથી
બરાબર છે.
એ જ કહીએ છીએ આપણેે બી
ઘરા બારમાં વાત કરીએ છીએ એટલે આપડે દરેક છોકરો ને આપડે આ ચોમાસામાં ખાસ કરીને આપડે ખાવાનું બહુ જ ધ્યાન રાખવું પડે.
એ જ છે ને બરોબર બોલે છે તમે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ ખાવાનું કંટ્રોલ કરવું જોઈએ ખાવાનું
હમ્મ બરાબર છે.
છે ને પછી આપણે જોએ કંટ્રોલ નહી. કરો તો આ બીજું કોણ કંટ્રોલ કરશે આપણા છોકરાની ને કે
બરોબર તે વસ્તુ આપડે જે વસ જે છોકરો ની ઈચ્છા થાય ખાવાની જે આપણે વસ્તુ આપણે ઘરે બનાવીને દઈ શકો
બરોબર છે ને આપડે ઘરે બનાવી બી દઈ શકો છો ને
હા એટલે આપડે સારા રે બીમાર પણ ના પડેને સારું ખા ખાઈ શકે એ બાર થી હોટલોમાં કઈ મજા નથી આવતી એ બરાબર નથી બનાવતા
હા એ કેવી રીતે બનાવે છે તમને ખબર છે કે બધું ખરાબ એમને એવું કેહે છે. એક ખરાબ પાણી નાખે છે અને આપડે એવું કઈએ આપણે આપણે એકદમ આપણી તરીકે થી બનાવશું ને તો એકદમ સારા તરીકેથી બનાવશું
બરાબર છે.
બરાબર છે ઠીક છે. આપણે જો બનાવશું ને તો એકદમ ખતરનાક બનાવશું અને તેજલ બનાવશું ને તો એકદમ એ હલકું ફુલકું બનાવશે એટલે ખરાબ ખાવાનું રહે છે એ હલો.
હા.
એજ ના તમે કશું બોલતા નથી એના માટે
હાલો હું બોલું છું તમારી વાત હોબળું છું બરાબર છે.
આપણે એકદમ ચતરાઈથી બનાવીએ એટલે આપણ ચોખસ બનાવીએ એ લોકો ચેક કમ બી બનાઈએ ડાયરેક કમ બી કબી દઈએ આપણે કચું દઈએ કચ્ચું બી સારું લાગે છે આપણે કારણ કે એનામાં કે કેમિકલ પેમિકલ રહે છે ને આપણે બરાબર બનાવશું પદ્ધત શીર બનાવશો એટલે આપણે પેટમાં બી કઈ તકલીફ થવાની નથી ને
બરાબર છે આપડે જે મસાલા યુઝ કરીએ આપડે જે ઘઉં યુઝ કરીએ એ આપડે બરાબર યુઝ કરીએ હોટલો વાળા બરાબર યુઝ નથી કરતા
કરતા ના એ તો ખરાબ કઈ બી વાસી બી દઈ દે છે. આપણેે એ તો.
હા. આપડે છોકરા પછી બીમાર પડે. આપડે બીમાર પડીએ. હોને આપડા ઘર ના મસાલા ચોકા હોય.
બરાબર.
એટલે આપડે છોકરા બીમાર નહી પડે આપડે બીમાર નહી પડીએ. માનું એવાનું મતલબ મારું આ છે એમ! આપડે છોકરાનું બઉ જ ધ્યાન રાખવું પડે સામા સામે.
એ છે કઈ ભી કસુભી બનાઈએૈ. એક ખરાબ બી બનાવીએ ત આપણે ખાઈ જ લઈએ. એ લોકો ખરાબ બી બનાવશે ને તો આપણું હારું જ લાગશે, અને આપણે ખરાબ બનાવશું આપણું ખરાબ જ લાગશે. કારણ કે એ ખરાબ બી કેમિકલ લાખીયુ છે એના માટે સારું લાગશે નહીં.
બરોબર છે. એ ખાણામાં હોટલો વાળા ખાણા માં બધું સોડાન વોડાન નાખતા હોય એટલે આપણે જલ્દી પેટ ભરાઈ જાય. ને આપડે પેટમાં ગડબડ થાય.
એ જ છે ને સોડાથી આપણે પેટ ફૂગી બી જાય છે. ફૂગી એટલે એ ગેસ ને એ બધું થાય છે.
હા આપડે ઘર માં કોઈ સોડા બોડા યુઝ નહી કરતા એટલે આપણે છોકરા બરાબર ખાઈ શકીએ.
એજ છે ને.
ઓટલો વાળા બધું સોડા યુઝ કરીએ એટલે આપણે છોકરા બીમાર પડી જાય, આપડે બીમાર પડી જાય એક વસ્તુ તો આપડે ઘરે બનાવી છોકરો છોકરો નાતો તો આપદે શાંતિથી ખાઈ હકીએ.
હા તે છે ને.
બરાબર છે ને મારી વાત? હમ.
એ ચોક્કસ ભઈએ શું બનાવી આપણે ખબર નથી આવતી આપણે એકદમ ચોક્કસ બનાવીએ. એકદમ હારકી રીતે બનાઇએ ને તો
હજી આપડે ખાવાડા માટે ટોપિક ઉપર વાત કરૂ છે તમારા સાથે વાત કરીને મને બહ મજા આવી છે આજે.
એવુ.
હમ.
એ જ છે આપણે ખાવા માટે બના ખાવાનું વાત કરે છે ને.
હા આજે આપડે ખાવાના બારામા બાદ કરીએ, એટલે બઉુ જ મજા આવી છે. તમારા માટે વાત કરીને આપણે જો ખાવાના બારામાં તમે બોલ્યા મું બોલી બરાબર છે ને.
હા એ જ છે ને.
આજ રીતે આપડી આપડ ખાવાનું બારામાં કીધું, એટલે બરાબર. ને છોકરો માટે સારું. આપડે માટે સારું. મારું કેવાનું મત લબ એ છે કે ભઈ આપણે બહારની વસ્તુ ના ખાય એમ ઘને બનાવીને દરેક વસ્તુ આપે ખાય. કે એવું છે મારો કેવાનો મતલબ આ છે.
એ બરોબર છે. તમારું બી કહેવાનો મતલબ મારું ભી કેહેવાનો મતલબ વાત છે કે આપડે હોટેલમાં જઈએ તો હોટેલમાં ગંદુ આવે છે. અને ઘરે બનાવશો તો એકદમ ચોક્કસ આવે છે.
ઓ પડી
આજ છે આપણું કેવાનું ભી ફુ. એ કઈ બી કશ કશું બી ખરાબ ભી બનાઈ દે છે તો આપડે
હમ્મ હમ્મ. હલો. હલો. જય શ્રી કૃષ્ણ. હેલો. હલો.